માાર અવાજ આવી રહ્યા છે તમને
હા એકદમ આવી રહ્યો છે
શું ચાલી રહ્યું છે તમારા ગામમાં હો સા આવે છે કે નહી આવત અમારે ગામમાં તો આજે સવારે ચાર વાગ્યા થી લઈને વરસાદ ચાલુ થઈ ગયો છે તો હમણાં પાછા સવારના ચાર વાગવા આવ્યા છે પરંતુ વરસાદ તો બંધ થવાનું નામ જ નહી લેતું અને મેં તરુને એવું બધું રોપ્યું છે તો એ તરુ પણ હ સરખું ઊમતું નથી અને તરુ રોપ્યો તે તો એકદમ પાણીમાં મળી ગયું છે જેટલી દારું પણ બહાર દેખાતું નથી અને પૂલ પાણી હોવાથી જલ્દી તરું મરી જવાનો પણ ભય રહે છે અને એના કારણ થી તરુ પણ બગડીી જાય છે અને બીજું એ વરસાદ આવ્યો છે અને કેન્ડામાં રોપા એવું ટરું પણ થઈ ગયું છે એક જગ્યાએ તો પરંતુ તે હું ઉખાડી નથી શકતો કારણ કે પંડું ખેડ્યું નથી તો ખેડ્યો ન હોય પછી રોપવાનું કઈ રીતે આજ ટેક્ટર વાળે પણ ખેડવાનું બે ત્રણ ટેક્ટર વાલા ને પણ બોલાવ્યા પરંતુ એ પણ આવતા નથી જેથી હું એ કરી નહી શક્યો તમારું શું માનવું છે તમે રોપ્યું છે એવું બધી વસ્તુ
હા અમે બી ઘણું બધું એવું બધું રોક્યું છે તેથી થી કરીને હમણાં વરસાદ વધતો આવ્યો છે જેથી કરીને હમણાં ઘણી બધી જગ્યાએ એટલું બધું પાણી ભરાઈ ગયું છે જેથી હાલમાં જોય લે ને આજે એટલો બધો વરસાદ આવ્યો છે જેથી કરીને હમણાં એટલું બધું પાણી ભરાઈ ગયું છે બધા જ રસ્તાઓમાં ઉપરથી પાણી જાય છે અને કેટલી નદીઓ પણ અડધી ભરાઈ ગઈ છે કુવાઓ ભરાઈ ગયા છે તળાવ ભરાઈ ગયા છે જેથી કરીને હમણાં ઘણી બધી શાળાઓ છે કોલેજો છે તેમાં એટલું બધું પાણી ભરાઈ ગયું છે જેથી કરીને તેમને ઘણી હમણાં રજા આપવામાં આવી છે હાલના વલસાડ જિલ્લામાં અને ધરમ પુર જિલ્લામાં કેટલી બધી પાણીનું વપરાશી ગયો છે કે જેથી કરીને તેમને રજાઓ આપવામાં આવી છે જેથી કરીને હાલમાં વરસાદની અછત અને ડાંગ માં તો એટલું બધું વરસાદ આવી રહ્યો છે કે જેથી કરીને બધાના ઘરોમાંને અને જે કામ કરે છે ત્યાં ને એવું બધું પાણી ભરાય રહ્યું છે જેથી કરીને ત્યાંને બધા લોકોને રજાઓ આપવામાં આવી છે અને ઘરે જ બેસીને કામ કરવાનું કહ્યું છે વરસાદ જયારે આવ્યો ન હતો ત્યાર થી એટલો બધો વરસાદ વધી ગયો છે કે જેથી કરીને કાલમાં હમણાં હાલમાં આટલો વરસાદ આવી રહ્યો છે તમે શું કેવો છો
હા સાચી વાત છે મેં ભી સાંભળ્યું છે વરસાદમાં તો ઘુટણ લગીનું પાણી આવી ગયું છે અને એવું જો પાણી વધતું રહે તો ઘરે બેસીને જ કામ કરવા પડશે અને ઘર ની બહાર નીકળાશે પણ નહી આજે અમારા ગામમાં પણ એર ને પાંચ થી છ ઇંચ જેવો વરસાદ આવી ચુક્યો છે એવો જ વરસાદ ચાલુ રહે તો ખેડૂતોને આનંદ છે પરંતુ વધુ પડતું પણ પાણી નુકસાનકારક જ ગણવામાં આવે છે અને અમુક જગ્યાએ તો ખાડ અને બધું ઘણી બધી વસ્તુ વરસાદના કારણે થી ઉભરાઈ ગયું છે અને હજુ પણ વરસાદ તો બંધ થવાનો નામ જ નથી લેતો હજુ પણ આવ્યા જ કરે છે વરસાદજુ વરસાદ આજ્યાજ કરતો તેથી વરસાદ જલ્દી તકે બંધ થાય તો સારું છે કેમકે હું જીમમાં જવા માંગુ છું પણ જીમમાં ભી નથી જવાતું અને બીજું કશે બીજા પણ કઈ કામ હોય છે તે કામ નહી થઈ શકતા જો એવો જ વરસાદ ચાલુ રહે તો એમ તો જો કે વરસાદમાં ફરવાની પણ મજા આવે છે મ ડાંગ જિલ્લામાં પણ વરસાદ ન વધુ આવી ગયો છે હવે તો સવારના વીજળી પણ પતો પરંતુ પણ વિજય બંધ થઈ ગયો ડાંગ જિલ્લામાં વરસાદ વધારે આવ્યા ફરવા પણ મજા આવે છે તમારું શું માનવું એમાં
હા તમે કીધું તે એ પ્રમાણે હાલમાં જો વરસાદ આવતો જ ન હતો ત્યારે વરસાદની ખૂબ કમી હતી પરંતુ હમણાં એટલો બધો વરસાદ આવી ગયો છે જેથી કરીને હમણાં બધાના જ ઘરોમાં ઘણી બધી તકલીફો આવી ગઈ છે લાઈટ નથી અને ઘણું બધી સેફ્ટી પણ નથી તેથી કરીને બધા તૈયાર ના હતા પરંતુ હમણાં હાલમાં એટલું બધો લગાતાર કેટલા કલાકોથી વરસાદ ચાલી રહ્યું છે જેથી કરીને પણ ઘણા બધા ડાંગોમાં તમે જોયો હશે તેમાં પણ એટલી બધી નદીઓ ભરાઈ ગઈ છે અને બધાને ઘેર સુધી પાણી આવી ગયું છે તેથી કરીને એ લોકો પણ હમણાં ઘણી બધી તકલીફો પણ પડી રહી છે ખેડૂતો કેતા હતા કે વરસાદ નથી આવતો પરંતુ આમાં એટલો વરસાદ આવી ગયો છે કે જેથી કરીને પાકમાં પણ એટલું પાણી ભરાઈ ગયું છે તે પાક માટે સારું ન હવે જેથી કરીને પાક પણ ઘણો બધો નોંધ થયો છે જેથી કરીને એટલો બધો વરસાદ પણ તેમના માટે સારું ન કહેવાય અને વરસાદ પણ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો સવાર થી વરસાદ ચાલુ છે તો હમણાં સુધી વરસાદ ચાલી જ રહ્યો છે જેથી કરીને સ્કૂલો અને છોકરાઓને પણ રજાઓમાં આપવામાં આવી છે ઘણા બધા દફતરો બંધ રહ્યા છે જેથી કરીને પણણા હાલના વરસાદને લીધે ઘણી બધી એવી તકલીફો પણ ચાલી રહી છે જેથી કરી આગળ બધી ચાલતી રહેશે
હા એ તો હવે તકલીફો તો ચાલતી જ રહેશે કારણ કે વરસાદ જ એટલો બધો છે તો થોડી ઘણી તો રહેવાની અમે તમે સ્કૂલમાં પણ અમારે અહિયાં સ્કૂલ છે ત્યાં પણ રજા આપવામાં આવી કોલેજમાં પણ રજા પછી જે કોઈ બી વ્યક્તિઓ છે જે કામ કરે છે કામ ધંધા એ લોકોને પાણી પણ કરવું એટલું બધું પાણી ઘરમાં પાણી આવી જાય છે એ લોકો શું જ કરે અને બીજું એ કે આ આવો જ વરસાદ આવતો રહે છે તો આપડે વરસાદ એ પછી આ કંટોલય એ બધા પાકો પણ સારી રીતે થશે અને બીજ એક મકાઈ ને એવ ખાવાની પણ આપને આપડે જો બહાર જ તો મકાઈને એવું પહેલા આપડણે ખાઈએ અને એ સીઝન આ વરસાદની સિઝન માં મજા આવે છે તમારે શું
તમે કીધું તે પ્રમાણે હમણાં જોવાને એટલો બધો વરસાદ વરી રહ્યો છે જેથી કરીને હમણાં મકાઈ ન ધંધો પણ ખૂબ જ ઉપર આવી રહ્યો છે તેથી કરીને બધા જ શહેરોમાં ગામડાઓમાં મકાઈને વેચીને તેમને ખાવામાં આવી રહી છે જેથી કરીને જે લોકો હમણાં વાલ રોપ્યા હતા તુવાર રોપ્યા હતા એવું બધું ઘણું બધું રો યું હતું અને પાકો જે વાવ્યા હતા તેમાં પણ ઘણું બધું નુકસાન થાય છે કારણ કે એટલા એટલાક અલગથી એટલી ઝ ચાર વરસાદ આવી રહ્યો છે અને પવન ફૂંકાઈ રહ્યું છે તેથી કરી ઘણા બધા કલોમ તટી ગયા છે લાઈટ પણ નથી અને તળાવ તળાવોમાં નદીઓમાં એટલું બધું પાણી ભરાઈ ગયું છે જે લોકોના ખેતરો સુધી એકદમ પગે મોડા આવી રહ્યું છે જેથી કરીને એટલી બધી સમ સમસ્યાઓ આગળ આવી રહી છે જેથી કરીને જે ખેડૂતો કહેતા હતા કે વરસાદ નથી આવતો તેવું પણ હમણાં ક છે કે હમં વરસાદ વધુ પડતો આવ રહ્યો જેથી કરીને પાકને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતોને એટલું બધું નુકસાન થઈ ગયું છે પાકોમાં કારણ કે હમણા તરવો નાખ્યો હતો તેમાં પણ તરવો વધારે પાણી ભરાઈ ગયું છે જેથી કરીને પાકમાં નુકસાન થઈ રહ્યું છે જે ખેડૂતોને પરવાનગી આપતું નથી તમે શું કેવો છો
હા સાચી વાત છે આમ તો જો કે લીલા વરસાદના કારણથી પાકમાં તો નુકસાન થાય જ રહ છે પરંતુ એક બીજું બેનિફિટ એ છે કે જે લોકોને ગાયેસ છે એ લોકોને માટે લીલો ચારું પણ મળી રહે છે એ વરસાદના કારણ થી જે બધા ચારો છે જેમ કે ચાર છે આપડે તમે જાણો જ છો એ ચાર ને બધી ઊઘી નીકળે છે જે ગાય અને ખાવામાં મદદરૂપ બને અને બીજો ટૂખ ચારો ને એવું શોધવા ના પડે અને જો લીલો ચારો ખવડાવીએ તે માટે દૂધમાં પણ ઘણા બધા ફરક પડે છે જેમકે હ સારા પછી દૂધ વધુ એવા ઘણા બધા છે કે તેમાં સારું પડે છે તો એવું જ બધું ચાલતું રહેશે તો આપણ ઘણી બધી ઇન્કમ થશે ખેડૂત પણ ખુશ જ છેબરસાદ આવ્યો પરંતુ બહુ આ વધારે પડતો જ વરસાદ આવવાના કારણે હવે થોડા ઘણા નિરાશ થવા લાગ્યા છે જે કારણ કે આટલો બધો વરસાદ તો ધાારીિયો પણ ના હતો એટલા કરતા વધારે વધાર ત્રણ દિવસમાં પાંચ થી છ ઇંચ વરસાદ દોરરોજ આવે છે એ કેવું માનવું છે તમારું શું માનવું
તમારી વાત એકદમ બરાબર છે કે એટલો બધો વરસાદ એટલો બધો વરસાદ આવવો જોઈએ નહીિ તેથી કરીને પાકને નુકસાન ન થાય પરંતુ હાલમાં તમે કીધું તે પ્રમા બે થી ત્રણ દિવસમાં એટલો બધો આ છ થી આઠ ઇંચ વરસાદ આવી ગયો છે જેથી કરીને એક એક જોરથી જે તળાવો એકદમ ખાલી થઈ ગયેલા હતા જે નદીઓ એકદમ ખાલી થઈ ગયેલી હતી તે એક ઝરફ થી એટલી બધી ભરાઈ ગઈ અને એટલું બધું પાણી તેમાં આવી ગયું કે કોઈ વિચાર્યું ન હતું એટલું વરસાદને કારણે જે લોકો ખેતીમાં એકદમ પાછળ હતા જે લોકો કઈ પણ ન ખર્યું હતું તે લોકોના ખેતરો પણ એટલા બધા ભરાઈ ગયા છે કે તેમાં જે કચરો હતો અને જે સાફ સફાઈ બધી કરવાની બાકી હતી તે પણ કર્યા વગર એટલું બધું તેમાં પાણી ભરાઈ ગયું છે કે જેથી કરીને તે લોકોને આગળની કાર્યવાહી કરી શકતા નથી જેથી કરીને એ લોકોને માટે બ દુઃખદ ખબર છે કે એટલો બધો વરસાદ તેમના ખેતરોમાં એક સાથે ભરાઈ ગયો છે જેથી કરીને જે લોકો હમણાં તરુવો નાખી રાખ્યા હતા એ લોકોને પણ તે તર માં ઘણી બધી નુકસાન ગઈ છે કારણ કે એટલો બધો પન આવ્યો અને એટલો વરસાદ આવ્યો જેથી કરીને તરવ વળી ગયું છે જેથી કરીને તે સીધું નથી, રહ્યું તેથી કરીને તેને રોપવામાં ઘણી બધી અડચનો પણ આવી રહી છે. તે, તમે શું કેવો છો આગળ.
હા, રોપમાં એ તો અટકણ આવી જ રહી છે હવે આવું વરસાદના કારણે થાય છે, એમાં એ લોકો ખાતર જ એક વસ્તુ છે કે ખાતર કરોણ, મજબૂત રહશેનના મોૂળમ મજબૂત રહ છે. અને, જો તરું તો થઈ ગયું ચાલો રોપી આપડણે તરુ ને, ભામાં ડાંગર રીતે રોપી દીધું તો એને ઉભો રાખવા માટે, આપણે ખાતર ની જરૂર પડે છે. એટલે, ખાતર પણ નાખવા જરૂરી છે તો ખાતર નહી નાખશું તો ચરું ને એવું બધું પડી જશે અને, સીધું ઉભી રાખવામાં ડ જ નહીં કરશે તમે, જાણો જ છો કે ગયા વર્ષે એટલું બુ વરસાદ અને પવન ને એટલે, બધો આવ્યો હતો તો, બધાનું જે કોઈ ડાંગર ની પેટી કરે છે તે લોકો ના ડાંગર બધા પડી ગયા છે. અને, તે પડી જવાને કારણે એટલું બધું નુકસાન થયું છે, કે શું કેવું મારે અને, બીજું એ કે જે કોઈ સર છે, જે લોકોએ કહ્યું છે, કે ડાંગર નું નુકસાન થાય એ લોકોને વળર પૈસા આપવાના છે પરંતુ એ પણ હજુ પૈસા આપ્યા નથી અને મને તો એવું લાગે છે. ખાલી નામ પૂરતું છે, કેયા બધા માણસો ને, દહેકવા અને આપણું આટલું બધું કરે છે. આપડી સરકાર એના માટે ખાલી હશે એવું મને લાગે છે, તમાર શું માનવું
તો મારી વાત એકદમ બરાબર છે, જોઓને હમણાં હાલમાં જે, લોકોએ હમણાં ખેતરોમાં જે, મજદૂરો રોકીને પૈસા આપીને જે કામ કરવાડ્યું હતું પરંતુ એટલો બધો વરસાદ આવી ગયો અચાનક એ છે, કાર્ય એકદમ નિષ્ફળ ગય તેથી, કરીને જે લોકોએ ખેતરો એકદમ સાફ સફાઈ કરવાડી હતી ગ ત જે સરખા કરાવ્યા હતા ઉપાઓ અને જેમાં બધું વાવેતર કરવા માટે, શાકભાજીને વાવેતર કરવા માટે સરખું કરાવ્યું હતું. પરંતુ, એક ઝટકામાં એટલો બધો વરસાદ આવી ગયો છે, જેથી કરીને તેઓને જે મજૂરો રોકીને બધું કાર્ય કરવાડ્યું હતું તે પણ તેમને ઘણી બધા જેથી, કરીને તેઓના પૈસા પણ બરબાદ થયા છે, એટલે એટલો વરસાદ પણ ખેડૂતો માટે હાનિકારક છે, કે જે એટલો બધો વરસાદો આવી જાય કે જેથી કરીને તેમના કેંડાઓ પૂરા ભરાય જાય અને પાકો નિષ્ફળ જાય છે, એટલો વરસાદ ન આવવો જોઈએ પણ એટલો વરસાદ આવી રહ્યો છે, સવાર થી સાંજ સુધી વરસાદ આવે તો એકદમ કેંડાઓ છલાછલ ભરાઈ જાય છે. તેથી કરીને હમણાં વરસાદની સ્થિતિ બહુ ગંભીર થઈ રહી છે, બધાઓને રસ્તાઓ પણ દેખાઈ નથી ર્યો એટલો બધો રસ્તાઓ ઉપરથી તળાવોને નદીઓને આગળ થી આવી રહ્યો છે, જેથી કરીને એક ગંભીર સમસ્યા બ જ જો સાંજ સુધી વધારે વરસાદ આવે તો, તે સમસ્યા બની જશે તમે શું કેવો
હા, સાચી વાત છે, વધુ વરસાદ ના કારણ કે આજે તમે કીધું તમે તળાવમાં પણ પાણી વધી જશે અને નદીઓમાં તો એમ બી વધી ચુક્યું છે, નદીઓ તળાવો ને બધ ઉભરા છે. તો ગામમાં પુરાવાની સ્થિતિ પણ બની શકે છે, અને પૂર તો આવે તો ગામ તણાયાઈ થાય ને એવું બધું કહેવામાં આવે અને, દરિયાનો વિસ્તાર વિસ્તારમાં પણ, પાણી એકદમ વધી ચયું અમારે નજીકમાં આવતું વલસાડ શહેર વલસાડ શહેરમાં એટલું બધું પાણી ભરાઈ ગયું છે. ઘૂંટણ લગ પાણી છે અને એ બધા જેટલી પણ જગ્યાએ પાણી ભરાયું છે, એ આખો એરિયો છે તે દરિયાને કાંઠેવાળો જ એરિયો છે. તેમાં વધારે પડતું પાણી ભરાઈ ગયું છે, અને પાણી ભરાવાના કારણે લોકો વધારે પ બ જ પરેશાન થઈ ગયા છે, એ લોકોને ઘરોમાં પાણી દુકાનોમાં પાણી રહેઠાણ ની, જગ્યાઓમાં પાણી ઘણી બધી, જગ્યાઓમાં પાણી ભરાઈ ગયું અને, અમુકમાં તો અનાજો પણ બગડી ચુક છે એમાં, અમુક લોકો જે લોકો ઘર સારા બનાવે એ લોકોને ઘરમાં પણ પાણી ઘૂસી જયું છે, પાણી એવી વસ્તુ છે, કે ગમે ત્યાયારે ઘુસી છેને ખાલી જરાક જગ્યા જોયે હો એક નાનું કાણું પણ કેમ ના હોય ત્યાંથી પણ પાણી ઘૂસીને બીજી જગ્યાએ નીકળી શકે છે એવું માનવામાં આવે છે એમાં જો આવું જ બધું ચાલ્યા કરે તો પછી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવા પડે અને મારે જ ઘરમાં તમે જાણો છો કે મારે ઘરમાં પણ એટલી એ બધી પરિસ્થિતિ છે કે તેમાં અમે છજ્જું ભર્યું છે પરંતુ તેમાંથી પણ પાણી ટપક્યા કરે છે એવું ચાલુ રહે તો પછી મારું તો ઘર તો નબળું થઈ જાય તમારું શું માનવું
તમારી વાત એકદમ બરાબર છે કે જેથી કરીને આપડે એટલું બધું પાણી ન રાખવું જોઈએવરસાદ પણ એટલો વધી રહ્યો છે અને વધુ વરસાદને કારણે જે માં બધા તમે જાણે છો તે પ્રમાણે રજાઓ આપવામાં આવી છે અનેને બધ ઘરના લોકોને પણ
કારણ કેટલો બધો વરસાદને વધુ બહાર ન નીકળે અને જેથી કરીને તેઓને કઈ હાનિ ન થ જેથી કરીને તેમને કોઈ ઈજાઓ ન થાય એટલે બધા ઘર વાળાને એ કહ્યું છે કે તમે વધારે કાર કેટલો બધો પવન અને વરસાદ વધુ રહ્યો છે કરીને એટલી બધી તે જોરથી પવન આવી રહ્યું છે કે આપણને પાડી પણ શકે તેથી કરીને આપણને ઈચ્છા એવું પણ કે જેથી કરીને આપણે ઘરે રહેવું જોઈએ ઘરમાં જ બેસી રહેવું છે પણ હાલના કેટલા વિદ્યાર્થીઓને પણ સ્કૂલ માંથી રજા આપી દે છે કારણ કે તેમને કોઈ જાની નો હુકમ નથી